કેમ છે? કાલે તાર ફોન આવ્યો હતો પણ હું થોડી વ્યસ્ત હતી એટલે ઉપાડી નવસખ
હા હું એકદમ મજામાં છું અરે કઈ વાંધો નહી. નહીં યાર તું ક્યાં બહાર ગઈ હતી હતી કે શું?
હા આ વેકેશનમાં હું મારા વતન ગામડે ગઈ હતી મારા દાદી દા નીત્ય રહે છે ને એટલે તેને મળવા અને થોડું રિફ્રેશ થવા ગઈ હતી. હ
હાતે એવાહ ગામડાની લાઈફસ તો અદભુત હોય છે. તું તો વેકેશન માણી આવી કેવો રહ્યો તારો અનુભવ?
સાચું કહું તો આ વખતે મને ખેતી અને ખેડૂતોના જીવન ને બહુ નજીક થી જોવાનો મોકો મળ્યો આપણે શહેરમાં એર કન્ડિશનરમાં ઓફિસ માં બેસીને કામ કરીએ છીએ પણ ખરી મહેનત તો ગામડામાં ખેડૂત તો કરે છે.
હા યાર એ વાત તો સાચી છે આડે સુપર માર્કેટ માંથી અનાજ અને શાકભાજી આસાની થી ખરીદી શકીએ છીએ પણ તેની પાછળ મેના તો આપણને દેખાતી નથી તે ત્યાં શું નવું જોયું?
હમ. મેં છે ને મારા દાદા સવારે ચાર વાગ્યે ઉઠીને ખેતરે જતા હતા તે અ અત્યારે તો ચોમાસાની સિઝન બેસવાની છે ને એટલે જમીન તૈયાર કર ને હળ ચલાવું ખાતર નાખવું એ બધું કામ વહેલી સવાર થી જ શરૂ થઈ જાય છે અને ત્યાં તો સુરજ દાદા ઉગે તે પહેલા તો અડધું કામ પતાવી દીધું હોય છે અને ત્યાંના લોકો એટલા મસ્ત કામ કરતા હોય છે ને કે તે લોકોને આડસ પણ નથી આવતી
આપે સવારે ચાર વાગે આપણે તો ત્યાં સુધી માં માંડ માંડ પડકું વેર જ હોઈએ છીએ ખેડૂત નું જીવન ખરેખર બહુ શિસ્ત બંધ અને કઠોળ હોય છે પણ અત્યારે તો મશીન અને આધુનિક ટટેક્ટરો આવી ગયા છે ને તો આપ તો આટલી બધી મહેનત કરવી પડે
મશીનો ચોક્કસ આવ્યા છે જેનાથી સમય બચે છે પણ શારીરિક શ્રમ તો એટલો જ કરવો પડે છે તેમાં નિંદણ કરવું પાકને પાણી આપવું પાણી આપવા માટે મોટરની પણ સુવિધા હોય છે પણ આપણે પાણી આપવા માટે ત માણસની પણ જરૂર પડે છે એટલા માટે દાદા લોકો ને બધા એ ત્યાં રહીને જે અનાજ છે તેમાં પાણીને એવું મૂકે છે આ બધું કામ મશીન નથી નથી કરતી ને આ બધું તો આપણે જાતે જ કરવું પડે છે
સાચી વાત છે પ્રકૃતિ સામે લડવું અને તેની સાથે તાલ મિલાવો એ નાની વાત નથી ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારે દુષ્કાળ પડે કે ત્યારે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થતું હોય છે અને જે પાક નિષ્ફળ જાય તો તેની તેમની શું હાલત થતી હશે
હા સૌથી મોટું જોખમ તો છે મેં દાદા ને પૂછ્યું હતું કે તમે તમને આટલું નુકસાન થવાનો ડર નથી લાગતો ત્યારે તેમણે બહુ સરસ વાત કહી તેમણે કીધું કે દીકરા ખેતી એ માત્ર ધંધો નથી અમારો ધર્મ છે ધરતીમાં પર ભરોસો રાખવો એજ સાચું ધન છે જો આપણે ખેતી કરવામાં આપ મહેનત સારી હશે તો પાક પણ સારો થશે અને નુકસાન થવું એ તો છે જ પણ એમાં પણ થોડું આપડે મહેનત સારી કરીએ અને સાવચેતી થી બધું કામ કરીએ તે સારી રીતે થઈ શકે
હા ગામના ચારે ગામના ચોર બાધા ખેડૂતો ભેગા થઈ વાતો કરતા હતા હવે હવેના ખેડૂતો બહુ જાગૃત થઈ ગયા અને હવે તો ટપક સિંચાઈ પદ્ધતિ સોલાર પંપ અને બીજાના સાધનો પણ ઉપગ શરૂ કર્યા છે મારા કાકા મારા કાકા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે
હા આ તો બહ સારા સમાચાર કેહેવાય રાસાયણિક ખાતરો મુક્ત ખોરાક મળે છે તો લોકોની તબિયત પણ સારી રહે છે અને હાલમાં તો બધા કેમિકલ વાળા પ્રોડક્ટ પણ બહુ આવી ગયા છે જેના કારણે લોકો ખેતી કરે ત્યારે તેમાં અ ખાતરો નાખીને ખેતી કરતા હોય છે પણ એ ખાતરો આપણા શરીર માટે નુકસાનકારક જ કહેવાય છે
તારી વાત સાંભળીને મ મને પણ તારી વાત સાંભળીને મને પણ સારા મારા ગામની યાદ આવી મારા ગામની યાદ આવી ગઈ ત્યાંનું સાદું જીવન અને સંતોષિત
હા તો ચાલો આપણે પછી પાછા કોઈ વાર મળશું તો આ બાબત પર વાત કરશું બાાય બાાય
લ
હમ શું ચાર જ મિનિટથી
ચ રજ મીનટને